હલો
હેલો બોલો
હલો કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હમ બસ મજામાં ક્યાં હતા તમે
અચ્છા કાંઈની જો ને બસ બાલ્કનીમાં હમણાં વરસાદ પડે છે તો એની મોજ માણ તી હતી તમે ક્યાં શું કર છો.
અમે પણ અહિયાં પણ વરસાદ ચાલુ છે એ વરસાદ નજારો લેતો હતો વરસાદમાં.
અચ્છા અચ્છા, સારું કેવાય કે હમણાં તો કેટલો બધો વરસાદ પડે છે વાવાઝોડું ને છે હમણાં. તો અયા.
હા, એ છે મારા ખ્યાલથી થોડીક વાત થઈ શકે તમારી જોડે?
હા હા, બોલો ને શું કરવું છે.
હ મને પૂછવાનું ઈ હતું કે આ જમાનામાં આપણે જોઈએ છીએ કે એ કેટલો બધો આગળ વધી રહ્યો છે.
એ તો તમારી વાત બોઉ જ સાચી છે અને આ વિષય ઉપર વાત કરવાની બી ખુબ જ મજા આવે છે.
હા, એટલે જ એઆઈ નો સમજી લો કે હું તો નવો છું એ આઈ ને બારમાં મને તો એવડી બધી. ખ્યાલ નથી એ આઈ. તમ મને થોડુંક સમજાવી શકો એઆઈ શું છે કે કેવી રીતે કામ કરે છે કેવું બધું?
હા, સૌ પ્રથમ તો એઆઈ નું આખું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને ઈ જે એઆઈ છે આપે કઈ છે. એ આઉટ ઓફ એટલે વિદેશોમાં તો ઘણાં સમયથી છે. પણ આપણા ઈન્ડિયામાં તો હજુ હમણાં હમણાં જ આવ્યું છે અને હવે જી એનું ઘણું બધું ચાલવા માંડ્યું છે એઆઈ ના બારામાં. બાકી તો વિદેશોમાં તો આ ક્યારથી એઆઈ છે.
અચ્છા, મતલબ એઆઈ એટલે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ એટલે પોતે કામ છે. હ, એ કરે છે. બધુ કામ તમે સોપો એ બધું કામ તમને કરી આપે એટલે એનો મતલબ એઆઈ કેવાય એમને?
હા. એ આઈ એટલે એક એ માણસ જેવું કામ બધું એ આઈ કરી શકે છે. આજકલ જે માણસ કરે છે એને એઆઈ બી કરી શકે છે. અને હવે જોવા જઈ તો એ આઈ અને રોબોટ માણસો એ આઈ ને રોબોટ એક જ સમજશે પણ એનામાં બી તફાવતો ઘણી છે એઆઈ આખું અલગ છે ને રોબોટ આ ખુ અલગ છે.
હા, તમારો મતલબ કેવાનો મતલબ એમ કે એ આઈ એટલે જે માણસો કામ કરી શકે એટલે માણસોનું મગજ. રોબોટ એટલે જે માણસો છે હાથેથી કામ કરે કે ફિઝિકલ કામ કરે એ બધું રોબોટ કરી શકે. તમારો મતલબ ઈ
હા, હા તમે એ સમજી ગયા સારું કેવાય. બાકી તો કેવું કે હવે રોબોટ તો એક માણસ જેવું જ હોય છે અને એઆઈ એટલે માણસનું મગજ જેવું હોય છે.
અચ્છા, મતલબ એ કોઈ પણ કામ આપને જે માણસો કરી શકે છે ઈ આપને કરવું હોય તો રોબૉટથી થઈ શકે. અને એના અંદર પણ આઈ થિક એને ફિટ હશે કે એનો દિમાગ હશે કે કેવી રીતે કામ કરે ને કેવી રીતે કામ કરાવવું હોય એને.
હા, એ તો તમારી વાત સાચી છે બાકી તો કેવું કે હવે તો બધા કહે છે ને કે એ આઈ જ બધું ભવિષ્ય છે આખું.
અચ્છા, મેં તો હમણાં રિસેન્ટલી સાંભળ્યું ઘણી બધી કંપની છે જાણે કે મિરાયકલ છે, ઓરાકલ છે. એ એમેઝોન છે કે માઇક્રોસોફ્ટ છે. ઘણાં બધાં એમ્પ્લોઈસ જાણે કે આઠ હજાર, દસ હજાર, બાર હજાર, સોળ હજાર તે લે ઓફ કરી નાખે છે. નું મેન કારણ તમારા વિશે શું એઆઈ છે કે બીજું કઈ આવી શકે?
નઈ મારા જોવા જઈ મારા મતે તો એઆઈ જે તમે આમ હમણાં કીધું કે કંપનીઓ એ બધું રાખે છે પ એઆઈ ને બી ચલાવવા માટે કોઈક તો એજન્ટ જોઈશે જ ને. ને બધા લોકો એવું કે છે કે એઆઈ આવશે એટલે બધાંની નોકરી ખાઈ જશે. એવું તો નથી જ એને ચલાવવા બી એને બી અપડેટેડ રાખવા કોઈ એજન્ટ તો જોઈશે જ.
હા, એટલે તમારે કેવાનું વાત સાચી પણ હું મારે મતે એમ કેવા માંગુ છું કે સમજી લો એઆઈ છે. જે માણસો જે દસ કામ કરતા હોય એઆઈ એકલું કરી શકે એટલે ઈ તમારો જે દસ હો એક દસ ના વચ્ચેનો ગેપ જે છે એ એ ફિલ કરી નાખે છે મારા માટેતે એમ છે.
હા એ બી તમાર વાત થોડી તો સાચી જ છે કે હવે જે દસ માણસો જે કામ કરતા હશે એનું એ એક એઆઈ અને જેનો એજન્ટો ઈ એક કામ કરી લેશે તો એ તો સારું બી થશે અને માણસોમાં ખુબ નુકસાની બી આવશે જયારે એ આઈ વધારે પર તું ગ્રોથ થશે ત્યારે તો બહુ નુકસાની તો આવવાની જ છેને બધા લોકો હવે તો એજ છે મેં જેમ આગળ કીધું કે એ આઈ જ બધું ભવિષ્ય છે.
અચ્છા અચ્છા તમારે કહેવાનો મતલબ એ છે કે એ એટલે ખુબ જ આગળ વધશે આ ફ્યુચરમાં તેના લગભગ બધા કામ એ આઈ થી જેટલું થશે એટલું એ આઈ થી થશે
હા એઈ તો વાત તમારી બી સાચી જ છે. અને બાકી તો કેવું કે તમે એ આઈમાં ક્યાં ક્યાં એઆઈ ને યુઝ કરી શકો છો કયા એપ્લિકેશન તમે એને અ એ એપ્લિકેશન થી યુઝ કરો છો?
હા એટલે એ આઈ એટલે જાણે કે હું તો ચેટ જીપીટી છે કે સમજી લો એ ગૂગલ જે અલગ એ જ છે એટલે બધું હુંરેેગ્યુલર યુસમાં એ બધું કામ લાગે મારો તો
હા તો કેવી કેવી જગ્યા તમે યુઝ કરો છો ને શું કરવા માટે યુઝ કરો છો?
મારો તો સમજી લો હમણાં સ્ટડીઝ ચાલુ છે તો મારા ઘણા બધા એવા ક્વેશ્ચનસ હોય જે મને મને કોલેજમાં સમજી ના શકતો હ મને હું જયારે આવી ને તો ત્યારે એ મને એ ખુબ કામ લાગે કે હું એનો ક્વેશ્ચન અપલોડ કરું તેથી તે મને એ સચ આન્સર આપ એમાં પણ એ અલગ અલગ ઓપ્શન આપી તમને ઓપ્શન એ વાળો ચૂઝ સારો લાગ્યો ઓપ્શન બે વાળો સારો લાગ્યો તમને એનમાં પણ ઓપ્શન હો છે સચોટ આન્સર મળે છે તમને
હા એ તો તમારી વાત સાચી છે કે આપણે કોઈ પ્રશ્નમાં મૂઝવણ થતી હોય તો એનો આપને જવાબ સરળતાથી એઆઈ આપી દે છે તેથી આપને કોઈ સવાલ નો જવાબમાં કોઈ મુશ્કેલી આવતી નથી
પછી સમજી લો હવે એ ઈ છે અલગ અલગ પ્રકાર ના હોય છે. ઘણા બધા યુઝ પોતાના માટે કરે છે ઘણા એના વર્ક માટે કરે છે એટલે અલગ અલગ પ્રકારના યુઝ કરે છે બધા
હા એ બી છે કે અલગ અલગ વસ્તુઓ માટે યુઝ કરે છે. જેમ કે હવે કોઈ રસોઈ બનાવીએ તો આપે એના માટે બી એમ જેેટ જીપીટીમાં સર્ચ કરી તો આપને કોઈ રસોઈ ની બી રેસીપી મળી જાય છે. કે પછી કોઈ આમ, મેડિકલ નું માં બી કામ આવે છે. કોઈ આપે, આપણા બોડી ના આમ થાય છે, એવા સિમ્ટમ્સ હોય તો એ આપ નાખીએ, ચ જી. પી. ટી માં. તો એ લોકો આપને દવાઓ બી કે છે કે, આ દવાઓ લેવ, આ દવા લેવ. ને એવું બધું બી સરળતાથી આપને ખબર પડી જાય છે, તો એ બી સારું કહેવાય.
હા, એવું છે જ કે, તમને ઘર બેઠા બધો પ્રશ્નનો આન્સર મળી જાય છે કે, તમને કેવી રીતે કોઈ પણ યુઝ કરવાની હોય, કેવી રીતે યુઝ કરવાની? અને કેટલું પ્રમાણમાં યુઝ કરવાની, એટલે તમને બધું એ ખુબ જ સારી રીતે તમને બતાવી રહે છે.
હા‌. અને બીજું તો કેવું કે, એ. આઈ આપને ખેતીવાડી માં બી વધારે પડતો ઉપયોગમાં આવે છે, ખેતીવાડી માં કોઈ આપને દવા કે પાકમાં છાંટવી હોય. તો એના વિશે બી આપને ખુબ ઘણી બધી જાણકારીઓ બી આપી શકે છે. જેેટ જી. પી. ટી.
હા, એ તો છે જ
બાકી તો એ. આઈ. માં કેવું કે, હવે નુકસાન બી હોય જ છે, જેટલો ફાયદા હોય છે, એ વસ્તુને એનું તો નુકસાન બી હોય જ છે ને.
હા, એ તો છે જ કે, અહીયાં વધારે પ્રમાણ પણ અલગ-અલગ પ્રકારના યુઝ થાય છે. તેથી તેઓ ઘણા માણસો ના અલગ-અલગ પિક્ચરા પણ લૂટે છે, અને તેઓ ફટા પિચરો પિરાય તેથી વાયરલ થઈ જાય છે. એનું નક્કી ના કેહેવાય, એનું એકદમ શું ના કરી શકો? તેથી એ અગર હે. થઈ જાય, તમારે પર્સનલ ઇન્ફોર્મેશન પણ બધા લીક થઈ શકે, એટલે પર્સનલ ડેટા પણ લીક થઈ શકે.
હા, એ તો તમારી વાત સાચી છે. કે એ. જે ચેટ જી. પી. ટી ને છે, એના ઉપર પૂરેપૂરો ભરોસો ના છોડી દેવાય. હવે ક્યારે ક કોઈક લોકો બેંક ની કે એવી ડિટેલ નાખે, ચેટ જી. પી. ટીમાં. અને એ તો ડેટા તો ક્યાંક ને ક્યાંક કોક તો જોતું હશે ને? જે આપને જવાબ આપ તું હશે, કોક તો ક્યાંક બેઠું હશે ને, ડેટાબેસ માં. તો એ આપને જોઈ જાય છે, અને કોઈક વાર આપણું હેક થઈ જાય. તો તેથી આપડો બેંકમાં અને બધા ખાતાઓ ખાલી થઈ શકવાની શક્યતા ખુબ જ હોય છે.
હા, એ તો છે જ કે, તમારે જે પર્સનલ ઇન્ફોર્મેશન હોય, એ બધા લીક થવાના ખુબ જ ચાન્સેસ હોય. જેથી તમને એ. આઈ એકદમ, પ્રોપર સિક્યોર જે હોય, એપ કે અમે લિંક હોય, તેથી તમને હી ઓપન કરવાનું. અગર જે ફૂલ ટસ્ટે તમારી હિસાબે ના હોય, તમને યુઝ ના કરવાનો હોય.
હા, ઇ તો વાત તમારી સાચી જ છે. બાકી તો તમારા મતે એઆઈ તમને રેગ્યુલરમાં યુઝ થાય છે?
હા, એ તો થાય જ છે ને, રેગ્યુલર યુઝમાં તો.
કેવી રીતના તમે, હવે કરો છો? બાકી ભણતર તમે તો કીધું પણ બીજી કોઈ વસ્તુમાં તમે એને ઉપયોગમાં લો છો?
એ. આઇ એલું સમજી લો, અએમના જ મારે ટ્રાય ફૂલિંગ વધારે થાય છે, તેથી આવે ને ત્યાંથી મારે ટ્રાવેલિંગમાં ખુબ જ ઈઝી પડી ગયો છે, ક્યાં થી ક્યાં રહેવાનું કઈ રીતે જવાનું. અને ક્યાં ક્યાં મને સ્ટેસ અકોમોડેશન આપત હોય કે, લંચ કપતો હોય કે, ગમે એ ફૂડ ખપતો હોય, જેથી મને ખુબ ઇસી. મલી જાય છે, કે હવે આ અહિયા થી એટલુ ની નજીક છે. અહિયાયા તો એટલે અહિયાં આપડે હોટલ લેશો, અહિયા થી આપડે જમશું, ક્યાંક મને પેટ્રોલ પંપની જરૂર પડે, ત્યાં અહીયા એટલું બ પણ ખુબ કામ લાગે કે, આટલા મને ડિસ્ટન્સ એેન્જ ક્યાં આયી જાય.
હા, એ તો તમારી વાત સાચી છે, કે હવે એ ચેટ જી. પી. ટી કે એ. આઈ માં આપે, કઈ બી પૂછી છી. તો એ લોકો આપને અહિયાં બેઠા હોય ને, દેશ-વિદેશ ના સમાચાર ભી આપને જાણવા મલી જાય છે કે. કે હાલમાં શું ચાલે છે હાલમાં શું નહી ચાલતું બધું ભાવ તાલ કે બ તું જે જોઈ લઈ આપને બધું જાણવા મળી જાય તે એ બી ઈ બી સરળતાથી તો એ બધું આપણા માટે ખુબ જ સારું કહેવાય છે.
હા એ છે કે એના એ લીધે આપડે ગમે ત્યારે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન યુઝ કરી શકુ તે ઇન્ફોર્મેશન એક સેન્ડમાં ઓ ઓવર ધ વર્લ્ડ આપણે શેર કરી શકી અને રિસીવ પણ કરી શકીએ.
હા ઈ તો છે જ કે હવે તો જે ચેટ જીપીટી તો ઘણા બધાને ભણતરમાં તો ઘણું બધું આગળ વધારી શકે છે કોઈ બી પ્રશ્ન કે આપે નાખી તો એને સરળતાથી આપને સમજાવી બી શકે છે આપણા શિક્ષકો થી બી સારું એ આઈ આપને સમજાવી શકે છે તો બાળકોને સમજવું થોડું સરળ પડે છે અને તે વધારે જલ્દી સમજી જાય છે.
હા એ તો છે જ કે અલગ એ આઈ તો ખુબ જ કામ લાગે બધાને લીધે ગમે તે અગર નાના બાળક હોય છે તેથી ખુબ જ મોટા હોય એટલે યુઝ કરતા આવડે એ પ્રોપરલી એના કહા જિંદગીમાં ખુબ જ કામ લાગે એ આઈ તો
એ તો તમારી વાત સાચી છે બાકી તો આ એ આઇ એવું જે વિષય છે. જેની કોઈ દિવસ આપની વાત ખૂટતી જ નથી અને ખુબ જ ઘણી બધી વાતો હોય છે કેમ કે એ આઈ હમણાં ચાલી જેટલું રહ્યું છે.
હા એ તો છે જ એ આઈ તમે જેમ કીધું કે એ આઈ તો ફ્યુચર છે એટલે એ તો હંડ્રેડ પસન્ટ ફ્યુચર માં તો ખુબ જ કામ લાગશે અને તેનાથી યુઝથી જ આપણી આપડો દેશ આગળ વધી શકશે.
હા બહુંજ મજા આવી તમારી જોડે આ વિષય ઉપર વાત કરીને મને ખુબ જાણ જાણકારી મળી તમને બી મારાથી ખુબ જાણકારી મળી હશે એવી આશા રાખું છું.
હા મને પણ બહુ સારી ઇન્ફોર્મેશન મળી તમારા નો ઇન્ફોર્મેશન ભી
અચ્છા ઠીક છે લો તમારા જોડે પછી વાત કરું હું
હા સર